હલો હા કેમ છો ભાઈ મજામાં એકદમ? બસ મજા મજા છે ભાઈ. જી જી તો આજે આપડે મને એક વિચાર આવેલો આજે કે હું એક જગ્યા એ ઉપર બહાર ગયો તો તો મને એક વિચાર આવ્યો કે હા બધું હું ભણતો તો તો મને એક વિચ ચાર આવ્યો કે આ બધું કામમાં શું આવશે એમ કારણ કે આ બધી વસ્તુ આપડે તમને ખ્યાલ હોય તો આપણે દસમા ધોરણમાં પેલુ આવતું સાઈન થીટા ને કોસ થીટા ને. નવું નવું આવતું એમ. તો પછી મને વિચાર આવ્યો કે આ સાલું કામમાં તો શું આવ તું હશે આગળ જતા એમ આપણે કામમાં આવે છે નથી આવતું એવું બરોબર નથી. પરંતુ આપડે તો કાઈ એવું સાયન્ટિસ્ટ તો બનવું નથી એટલે કામમાં આવે એમ. તો મને એકદી વિચાર આવ્યો કે આના વિશે પણ એક ઊંડાણપૂર્વક ચર્ચા કરવી જોઈએ કે ભાઈ શિક્ષણમાં ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે આપણા લાયક તો અમુક વસ્તુ આપણે જરૂર જ નથી ને આપણે ખોટી ભણવાની આવે છે. તો આગળ જતા એનું કોઈ ઉપયોગ જ આપણા માટે નથી થવાનો તો આપણે ભણીને એનું શું કામ જેમ ખોટું- - આપણે ગોખવું એજ થયું ને એમ- - તો મને વિચારે આવો કે આના ઉપર થોડું ઘણું આપણે ભાર મૂકવું જોઈએ. શિક્ષણ વિશે કેમકે- - શિક્ષણ તો અત્યારે બહુ જ જરૂરી છે અને એના વગર તો ભાઈ- - કઈ વસ્તુ અત્યારે થતી છે જ ને એમ એટલે પહેલા તો બહુ- - શિક્ષણ નું એટલું બધું ન હતું. એમ અત્યારે ધીમે ધીમે આમ જેમ જેમ- - આ બધી સરકારી નોકરીઓ આવીને જેમ જેમ બધી- - સિકુરિટી વાળી જોબો આવી ગઈ. એમાં પછી ધીમે ધીમે એનું- - વધી ગયું છે. શિક્ષણનું એમ એટલે પહેલા તો એવું બહુ કઈક ખાસ હતું નહી. એમ- - આઠ પાંચ પાંચ ચોપડી ભણી દેતા અને આઠમું ધોરણ સુધી ભણતા અને દસમું ધોરણ સુધી ભણતા- - પછી લોકો ઉઠી જતા એમ કે બહુ બધું ભણી લીધું એમ એટલે- - પહેલાનું જે ભણતર હતું. એ બધું- - ખાલી પોતે આમ શીખવા માટેનું જ હતું. એમ એને- - કઈ એમ બહુ એવી આશા નથી કે આપણે નોકરી બોકરી લે- - હતુ ને એવું પહેલા એક ટકાનું કઈ એવું હત- - હતુ નહી એમ. તો શું કેહેશો એના વિશે તમે શિક્ષણ વિશે થોડું ઘણું?
બરાબર છે. ભાઈ સાચી વાત કરી તમે કેમ કે શિક્ષણ એ માત્ર ચોપડી વાંચવી કે પરીક્ષા પાસ- - કરવી એટલું જ નથી. પણ ત્યાં આપણી વિચારવાની રીત- - આપણી કુશળતા અને આપણા વ્યક્તિત્વને સકારાત્મક બનાવવાની એક સુંદર પ્રક્રિયા છે. સાદા શબ્દોમાં કહીએ- - તો શિક્ષણ વ્યક્તિને એક જવાબદાર અને સમજદાર નાગરિક બનાવે છે. શિક્ષણના મુખ્ય પ્રકારો તમને હું વાત કરું ને- - તો શિક્ષક ને શિક્ષણને છે ને મુખ્ય ત્રણ ભાગમાં વહેચવી- - વહેંચી શકાય છે. ઔપચારિકતા- - ઔપચારિક શિક્ષણ જેમ કે આપણા શાળા કોલેજ કે યુનિવર્સિટીમાં નિયમો સિલેબસ અને- - ટાઈમ ટેબલ સાથે મેળવીએ છીએ. આ ભણતર પૂરું થતા ડિગ્રી કે સર્ટિફિકેટ મળે છે. ઔપચારિક શિક્ષણ- - આ શિક્ષણ આપણે રોજિંદા જીવનમાં પરિવાર માંથી મિત્રો પાસેથી- - કે આપણા અનુભવોમાંથી શીખીએે છીએ- - આની કોઈ ચોક્કસ શાળા કે ઉંમર નથી હોતી- - ત્રીજું બિન ઔપચારિક શિક્ષણ આમાં અંતરિયાળ- - શિક્ષણ ઓનલાઈન કોર્સ કે કોઈ ચોક્કસ સ્કીલ શીખવવા માટે ક્લાસ જેમ કે કોડિંગ કોમ્પ્યુટર કે સિલાઈ ક્લાસનો સમાવેશ થાય છે.
હા. હા. હા. એટલે હા હા એટલે ઘણી બધી વસ્તુ હોય કે ઘણી બધી વસ્તુ શિક્ષણમાં સમાવેશ થતો હોય. ને દરેક વસ્તુ ને આપણે યોગ્ય રીતે આપણે જેમ જેમ આપણે આપણુ જ ઉદાહરણ લેવાનું કે ભાઈ હું પહેલા નાનો હતો. ત્યારે પહેલા ધોરણમાં અમે પ્રવેશ એડમિશન લીધું એટલે પહેલા ધોરણમાં જ આપડે ઘણા બધા ચોપડા આપી દેતા હોય જેમ કે છ થી સાત વિષયના ચોપડા આપણને આપી દેતા હોય છે એમાં ઘણા બધા વિષયો હોય છે કે આપણને ત્યારે એવું થતું હોય છે કે આટલા સાલા આટલા બધા ચોપડા ભણીને ક્યાં જવું એમ હજી તો પહેલા ધોરણમાં જ આવ્યા અને એટલા બધા ચોપડા આપી દે. તો પછી બાળક ને પણ બઉ વધારે ગભરામણ થતી હોય છે કે આટલું બધું કઈ રીતે હું કરીશ કે મને ધીમે ધીમે પછી જેમ જેમ બાળકનો વિકાસ થાય અને જેમ જેમ બુદ્ધિનો વિકાસ થાય એટલે ધીમે ધીમે પછી ચોપડા તો આટલા ને એટલા જ રહે છે એમ અમુક બાળકની પછી બુદ્ધિ વિકસે એટલે ધીમે ધીમે પછી એને એ વસ્તુ ઓછી લાગે એમ કે પછી આ વસ્તુ તો હવે એના માટે નોર્મલ થઈ ગઈ છે એમ એટલે એ વસ્તુ પણ અત્યારે છે ને જેમ જેમ પછી બાળક અ દસમા ધોરણમાં આવે છે તો ધીમે ધીમે પછી પાછા ઘણા બધા ચોપડાઓ એના બેગમાં વધી જતા હોય છે એટલે ધીમે ધીમે એ તો પડ્યું જ્ઞાન પછી પોતે ગોખતો હોય છે ધીમે ધીમે એમાંથી પાછું જ્ઞાન મેળવે એટલે ટૂંકમાં જ્ઞાન તો ના કહી શકાય મારા મતે તો એક માહિતી જ કહેવાય કે ભાઈ ચોપડામાં જે પણ લખેલું હોય એક પ્રકારની માહિતી છે એમાંથી જેને એક એક શીખવા મળેલું ને એને કે તેમાંથી કંઈક જીવનમાં એણે ઉતારવું હોય તો એ કઈક એને જ્ઞાન કહી શકાય એમ એમાંથી કઈક લીધું હોય તો બાકી તો એ એક ચોપડામાં એક પૂરતી માહિતી જ આપેલી છે એમ કે ભાઈ આવું આવું થયું છું ને આવું આવું બનશે અને એ પ્રકારે એક માહિતી હોય કે અમુક વસ્તુ નવી શોધાણી હોય તો એમાં બુકમાં લખેલું હતું આ વસ્તુ એટલી તારીખે આ વાગે એટલા સમયને આટલી સેકન્ડ એ વસ્તુ મળેલી છે એમ કઈ પ્રકારનો એક માહિતીનો ઉલ્લેખ છે કે જે દરેક વ્યક્તિ એને કઈક ને કઈક વાંચન કરી અથવા તો કઈક ને કઈક મોઢે બોલી અને તે પોતાના મગજમાં ફિટ કરતા હોય જેમ કારણ કે વ્યક્તિ કેવું હોય છે કે એક્ઝામ આવે છે એટલે એક્ઝામ પૂરતું જઈ વસ્તુને વાંચે વાંચન કરતું હોય છે એટલે ધીમે ધીમે એક્ઝામ જતી રહે ત્યારે એ વ્યક્તિને તમે પૂછો ને તો એ વ્યક્તિને કશું યાદ જ ના હોય કે આ વસ્તુ શું હશે એમાંથી જે વસ્તુ એને યાદ રહેશે ને એજ એનું જ્ઞાન હશે કેમ કે અમુક વસ્તુ એને સમય ગમે એટલો જતો રહે તે વૃદ્ધ થઈ જાય ત્યાં સુધી વસ્તુ એને યાદ રહેતી હોય એ જે એને કઈક જીવનમાં એને કઈક એ એ વસ્તુ ઉપયોગી હશે તો જ એ વસ્તુ એને હા, લાંબા સમય યાદ રહેવું એટલે મારું એવું માનવું છે કે દરેક બાળકે જેને આ એક્ઝામ પૂરતું કરી અને બાકીનું જે એને એવું લાગે છે કે આમાંથી કંઈક લેવા જેવું છે તો એ વસ્તુ એને લેવી જોઈએ એમ બાકી તો એ બધી માહિતી જ આપેલી છે એમાં બાકી તો બીજું કઈ છોપડીમાં બીજું કાઈ હોતું નથી એમ એટલે તમારે પરીક્ષા પૂરતી જ તમારે જે પૂછાવાનું હોય એ પ્રકારે તમારે અટલું જ કરવાનું હોય બાકીનું એનું કઈ ટેન્શન હોતું નથી શું કેહેશો એના વિશે તમે
બરાબર છે ભાઈ સાચી વાત છે પણ શિક્ષણ એ બહુ મહત્વનું કેમ છે તમને હું સમજાવું કેમકે શિક્ષણ એ એક સૌથી શક્તિશાળી હથિયાર છે જેનો ઉપયોગ તમે દૂધ દુનિયા બદલવા માટે કરી શકો છો. આત્મનિર્ભતાને રોજગાર શિક્ષણ આપ આપણને સારી નોકરી કે બિઝનેસ કરવાની તક આપે છે. જેથી આપડે આર્થિક રીતે પગભર થઈ શકીએ. સાચી ખોટી સમજ કે આપણને સમાજમાં શું સાચું છે અને શું ખોટું છે અંધશ્રદ્ધા અને જ્ઞાન વચ્ચે નો તફાવત પારખવાની બુદ્ધિ આપ પે છે દેશ અને સમાજનો વિકાસ જે દેશમાં સાક્ષરતા નો દર હોય તે દેશ ઝડપથી પ્રગતિ કરે છે ગરીબને ગુનાખોરી ઘટાડવામાં પણ શી શિક્ષણ મોટા ભાવે તેની ભૂમિકા ભજવે છે. વ્યક્તિનો વિકાસ શિક્ષણથી વાતચીત કરવાની કળા નૈતિક મૂલ્યો ખીલે છે આધુનિક અત્યારે તો શું છે કે ભાઈ આધુનિક શિક્ષણ ડિજિટલ યુગ બરાબર છે. આજે શિક્ષ બદલાઈ ગયો છે હવે ભણતર ફક્ત ક્લાસરૂમ અને ચોપડીઓ સુધી સીમિત નથી રહ્યું. ઈ લર્નિંગ અને સ્માર્ટ ક્લાસના કારણે વિધાર્થીઓ ઘરે બેઠા ઇન્ટરનેટ દ્વારા દુનિયાના શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી ગમે તે વિષય શીખી શકે છે. એ. આઈ. અને ડિજિટલ ટૂલ્સના કારણે ભણવાનું હવે વધુ રસપ્રદ અને સરળ બન્યું છે તો તમે એ માટે શું કેહેશો
બરોબર કેમ કે અત્યારે હું ખુદ મારો જ અનુભવ કહું અત્યારે હું હું જ એક ગવર્મેન્ટની તૈયારી કરું છું તો ઘણી બધી એવી વસ્તુ હોય છે કે જે આપણને ના ખબર પડતી હોય તો આપડે ઓનલાઈન એ વસ્તુને સર્ચ કરી અને ઘણા બધા એવા શિક્ષક મિત્રો છે. કે જે જોડાયેલા હોય છે યુટ્યુબ ના માધ્યમ થી તો આપડે એની પાસેથી કઈક ને કંઈક એ વસ્તુ જે આપણને ના ખબર પડતી હોય એક સરળ શબ્દોમાં અને સરળ ભાષામાં અને પોતાની માતૃભાષામાં એ વસ્તુ શીખી શકાય છે એટલે એક એક વસ્તુ સારી કેવાય કેમ કે અત્યારે માણસ પાસે સમય નો બઉં જ અભાવ હોય છે કેમ કે અત્યારે ઘણા બધા એવા ક્લાસીસો હોય છે કે જે ઓફલાઈનમાં બાળક જતું હોય છે તો ઘણા બાળક તો બધા બાળક સરખા ના હોય કેમ ઘણા ઘણા બધા બાળક કો હોય છે અને બધા માઈન્ડસેટ અલગ અલગ હોય છે કોઈ બાળકને ફટાફટ કોઈ વસ્તુ સમજાઈ જતી હોય છે તો કોઈ બાળક પછી ઓનલાઈન વિડીયો જોતા હોય તો પણ ના સમજાતી હોય તો પછી બાળક પછી ક્લાસીસ પર ઓફલાઈન જતું હોય છે શીખવા માટે તો ત્યાં એને વધ ધારે યાદ રહી જતું હોય છે જે વસ્તુ સર ભણાવે છે બોર્ડ ઉપર તો એને તરત જ એના માઈન્ડમાં કઈ રીતે સરને પણ ખબર હોય છે કઈ રીતે વિદ્યાર્થીને માઈન્ડ માં એ વસ્તુ નાખવાની છે. તો એ વસ્તુ તાત્કાલિક ધોરણે વિદ્યાર્થી તરત જ શીખી એ ઓનલાઈન માધ્યમમાં ઘણા વિદ્યાર્થીઓ નો કોઠા શૂજ સારી હોય છે તો તરત જ શીખી જતું હોય છે ઓનલાઈન માધ્યમથી એટલે ઘણા બધા આ પ્રકારના પણ છોકરા હોય એટલે હું તો અત્યારે ઓનલાઈન જ જોઈ લઉં છું એટલે ક્યારેક પછી ટાઈમ મળે ના મળે એટલે ઓનલાઈન માધ્યમથી ઘણી બધી વસ્તુઓ જે આપડે જોતી હોય છે તો એ વસ્તુ આપણે તરત જ એમાંથી શીખી લેતા હોય છે એમ. એટલે દરેક વસ્તુ હોય છે એમ એટલે તમારો શું કેવાનું.
બરાબર છે તમે સાચી વાત કીધી અત્યારે તો શું છે કે સારા વિદ્યાર્થીની આદત તો કેવી હોવી જોઈએ ખબર છે અત્યારના સમયમાં જે ભણતર છે ને એ પ્રમાણે તમે જોવા જાવ ને સારા વિદ્યાર્થીની આદત છે ને નિયમિત અભ્યાસ કરવો શિક્ષકોનો આ દર કરવો સમયનું યોગ્ય આયોજન કરવું. શિસ્ત અને પ્રામાણિકતા જાળવી, પુસ્તકો વાંચી વાંચવાની તેવ વિકસવી. આવું બધું આવી બધી આદતો રાખે ને તો બાળક છે ને આગળ જઈને એમ બઉ એને કઈ તકલીફ ના પડે ને દરેક વ્યક્તિએ શિક્ષણ મેળવવું જોઈએ કારણ કે શિક્ષણથી જ વ્યક્તિ સમાજ અને દેશની સ્વર્ગીય વિકાસ શક્ય બને છે, તમારે બરાબર છે ને.
હા બરાબર બરાબર કેમ કે એ વસ્તુ યોગ્ય છે એમ એટલે એ વસ્તુ દરેક વ્યક્તિ કરવી જોઈએ એમ તો પાછા મળીશ એક નવા ટોપિક સાથે ચાલો આવજો.
ભાઈ આવજો.